કેમ છો ગુડમોર્નિગ
ગુડ મોર્નિંગ
તમે શું શૂં કરો છો
બસ હવે ચાય પાણી નાસ્તું થયું છે
મારે પણ જ ચાલુ છે તો સાવારના બાળકો ટીફિંન ને બધું બનાવીદે છો છોટસતા સાંભળતા હતા હા
હાજચ વાત હ સવારે ઉઠતા ચાય વગર તો ચાલે જ નહી
હા એકદમ સાચું બોલયા મારે તો વચન કેવું કશું સાંભળવા જોઈએ મને મ્યુઝિક નો બહુ શોખ છે મ્યુઝિક મારા માટે એક થેરાપી સમાન છે
સાાચી વાત હે
કોઇ પણ સમયે જો મ્યુઝિક હોય મારા કામ જોઈ એ કામ મને બહુ જલ્દી થી થઈ જાય
સાચી વાત ગમે તે એનું આપણે ટેન્શન હોવ એને તો આપણે મ્યુઝિક ચાલુ કરીએ ને તો આપણે ટેન્શન દૂર જ જતો રહે
હા એકદમ સાચી વાત છે તમારી કોઈ જોડે વાત કરીએ તો પણ ક્યારેક એવું થતું હોય કે એક વાત માંથી એક ટેન્શન માંથી બીજું ટેન્શન આવે પણ મ્યુઝિક એક કેવી પરાપી છે એ આપણે એ સાંભળીએ એટલે આપ સારુ જ થઈ જાય બધા આપણા પ્રમાણે અલગ અલગ સોંગને બધું આવતું હોઇ છે
હાચી વાત હૈ ના આપણે મ્યુઝિકમાં શું છે કે હવે ભું પહેલાંના પુરાના ગાણાં છે ને એ બહુ સારા લાગે છે
હા એકદમ સાચી વાત છે તમારે જયારે આજકાલ ના સોંગ સાંભળવામાં એવી કઈ મજા નથી બસ સાંભળીએ
પુરાણા સાંગ છે આપણા આ આપણે સાંભળીએ ને કેટલું તો આપણે કેટલી બધી મજા આવે છે સાંભળવાની
એ સ સાંભળી એના જે મજા કે નથી
સાાચી વાત
એક સમયના સોંગ સાળી પેલા જ નાના હતા ત્યારે આપણને એવું લાગતું કે બધાું શું સાંભળે છે આમાં શું સાંભળવા જેવું છે પણ મને મદા થઈયાછી એલા તો પણ આપેને સાંભળવા સમજ આવ નની અંદર સાટલું બધ મહત્વ છે આ બધું મા કીધલું છે
મ્યુઝિક શું છે કે આપણું એક આપણો સહારો છે આપણે ઘેર મે અકેલા રહીએ ને તો બી આપણે સાથે સાંભળીએને તો આપણે મજા આવે ને આપણે સારો બી છે મ્યુઝિક
હા એકદમ સાચી વાત છે તમારી અને આપડે તો બધા તહેવાર બધા પ્રસંગ અને બધા મો પ્રમાણે અલગ અલગ મ્યુઝિક છે તો આપડે ગમે ત્યા મ્યુઝિક નો ઉપયોગ કરી શકીએ ગમે તેવું બું હોય આપ ફ થઈ જ
સાાચી વાત છે તમારી ના આપણે પેલોું મોસમ એવો બહાર જઈએ ને બધા આપણે ફેમિલી હંગથે બહાર જઈને પેલા મુજક સાંભળીએને તો ઓર બી આપણે મજા આવે
હા એકદમ સી એકદમ આપ છે એકલા દસ ન પણ દર વા લે જશ સાંભળતા હોય તો એટલે મજા જ બના છે
હાચી વાત હૈ
એથી બજાર બ
ના આપણે મ્યુઝિક સાંભળીએ તો ગમે તેનો ટેન્શનવે આપણે તો દૂર જતો રહે ને આપણે મ્યુઝિક સાંભળીએને તો બહાર ની બૂમ પાડે કોઈ તો આપે સંભાળે આપણે સંંભાળતા નહીં કે એમ કે આપણે મ્યુઝિકનું બધું જી
ખોવાય આપણે મ્યુઝિકની અંદર એટલા બધા ખોવાયેલા હોઈએ છીએ કે આપણને આજુબાજુમાં શું થાય છે ી ખબર જ વાત
સાાચી વાત આજુબાજુને ભલે આપણે બૂમ પાડે કોઈ તો બી આપણે ખબર ના હોય કેમ આપણું ધ્યાન પૂરું મ્યુઝિકમાં જતો રહે
મ્યુઝિક
મ્યુઝિક સારો જ લાગે આપણને ને પેલા પુરાના સોંગ સાંભળીએ ને તો આપને કેટલી બધી મજા આવે છે નહી
હા સાચી વાત છે આજકાલ તો મ્યુઝિક પણ સોંગ બધા બને છે પણ બહુ ખરાબ હોય છે કે આપડે સાંભળએ તો આપણને કંટાળો આવે કે આ શું છે. ક સમજ જ ના આવે અને પેલાના સમયમાં તો કેટલા સરસ સરસો મળતા કે આપણેે સાંભળીને ફ્રેશ થઈ જઈએ
સાાચી વાત
એ થાય કે ન હજી આપડે સાંભળ્યા કરીએ અને ફ્રેશ થઈએ કઈ સમજવા મળે
આપણે શીખવાને બી મળે
પલા સો
સાછી વાત ના હમે હવેના સાંગ તો એક બી સાંગ નહીં ગમતા ને મને પણ તો પુરાના સાંગ જ ગમે. સાંગને ભજન બી બહુ સારા પુરાણા હા.
સાચી વાત છે ભજન નું.
બધાને અલગ અલગ છોય છોવે કેને ભજન ગમે છે. કેને ગુજરાતી સોંગ ગમે છે કેને મારવાડી સોંગ ગમે છે હાચી વાત એ નહીં?
સાચી વાત છે અને મારે તો સમય પ્રમાણે છે. મને સવારના સમયમાં ભજપન કે આરતી કે હનુમાન ચાલીસા. એ રસોઈ કરતા કરતાં હું બધું સાંકળતી હોય. પછી સફાઈ કામ કેવું ચાલુ હોય તો આપડે તો ગુજરાતી થી જોઈ જાય એટલે આપણને તો ગરબાનો શોખ તો એ વખતે ગરબા ન લગતા સાંભળવાના પછી ક્યાંક હોય કે જો પર હોય. તો મને ગુજરાત ની ગજલ સાંભળવી પણ બહુ ગમતી હોય મને ઉદાસ ને પહદાસની જે બધી તમે સાંભળો તો એક એક સપ્તાહ આપ થ વા કેટલી સરસ ગજલ છે.
સાચી વાત હ ને મને પણ આપણે ભજન હજ આપ ટાઈમ પરમાણે સાંભળીએ ને તો બી સારું લાગે ટાઈમ પરમાણે. ભજનસ કેમ્પ સ સ સવાર મે સાંજેમાં સાંભળી તો સારો લાગે ને પેલી એ બીજા ગુજરાતી એ બપોર માં સાંભળે તો એ બી સારા લાગે.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
હાચી વાત હ કે નહી?
એકદમ સાચી વાત છે અને ગીત છે મ્યુઝિક છે. એ કઈ કોઈ મતલબ ખાલી મનોરંજન કો યાદી જ નથી. એ આપણા માટે ઘણી થેરાપી પ્રમાણે પણ છે જો કે હોય. . આવતી હોય જ્યારે તમને ઊંઘ ના આવતી હોય છતાંય તમે. તેમાં તે સારું રતે બાજુમાં રાખી ને ચાલુ કરીને સઈ જાવ કેમ કે ક્લાસ સીખનું હોય કે ઇન્સ્ટ્રુમેન્ટ હોય થઈ જાય અને આપણ મે સારી એવું કરાવી હતી છે. આપડે ત્યાં તો નાના બાળકો જયારે બહ નાના હોય ત્યારથી જ આપણે એ મ્યુઝિક નું મહત્વ સમજાવ. એ સમજતા નથી હોતા પણ એ બ સાથે જોડાયેલા હોય છે કે જયારે બાળક ના હોય ને આપડ એને પવડાવવું હોયું. તો આપણે એને તસ સાજવું ચાલુ કરી દઈએે છીએ આપણેે કહીએે છીએ. ફોન મા તે માફત કરી છે એ જે આપડે કાલંદર કહીએ છીએ પણ એક જાત મૃત છે ને એટલે પેલા આપ સાથે એટલા જ વડેલાેતાએ છીએ.
હાજી વાત
બહુ સારું છે અને જો ધથીીમું અ હળવું ને તેું મ્યુઝિક વાગતું હોય ડો કામની વતી હોય છે આપણે વાસ્તા હોઈ કેવું કઈ તા હોઈએ તો તમે તેમ તેમનું મ્યુઝિક વા બગર તો તમારી વિકાસ બુકમાં લાગેલું છે.
હાચી વાત એ. આપણે મ્યુઝિક સાંભળીએ ને તો ભી એ આપ આપણે મજા આવે સાંભળવાને આપણે ઘરમેં કામ કરતો કરતો સાંભળીએને તો પણ આપણે કામ કામ કરવાની કેટલા મજા આવે આપણે મ્યુઝિક સાંભળીએ તો.
હા સાચી વાત છે
કામમાં ભી આપણે કામ ભી વધારે થાય કામમાં ભી મન થાય આપણો
સાચી વાત છે અને સંગીત સાંભળવાથી ઘણી વખત સાંભળવા અને શીખવાથી આપણા મગજ ના જે કોષોય એ બધા સક્રિય થઈ જાય છે એટલે આપની યાદશક્તિ પણ વધુ જાય એ રી પણ મ્યુઝિક બહ સારીું છે આપ
સાાચી વાત હૈ મ્યુઝિક સાંભળતા સાંભળતા આપણે કામ કરીએ ને તો કામ બી પતી જાય તો આ બી આપણે ખબર ના પડે
હા એકદમ સાચી વાત છે અમારે તો ગમે ત્યાં ઘરમાં સાફ સફાઈ કરવાની હોય દેનેની જરૂર હોય ત્યારે અમે ખાસ કરીને ટીવી માં મોટા અવાજે ગરબંધ કે સોખ રાખી દેતા તો જે કામ મે અડધો કલાકનાય એ કામ દ લેતા હો કે અમારે પૂરું ધ્યાન મેવશે નો આનંદ લેતાેતા અમે વસ્તુ ન કામ કરતા હોઈએ છી
હાચી સાાચી વાત હ ને આપડણે પુરાના સાંગ બહુ સરસ લાગે
સાચી વાત છે અને આ જે લોકો છેીક ને બધું કરતા હોય છે એમાં પણ જોઈ થડે મ્યુઝ કરતા આપડ જોઈએ છે કે ઘણા લોકો ચાલતા જતા હોય ક લગાવે ને લોકો સતત સોંગ સાંભળતા ર રહે સાપડતા રહેેતા હોય છે એનાથી એ વર્કઆઉટ કરવામાં પણ સારું રહેતું હોય છે આજુબાજુ થોડુંક થાક ઓછો લાગતું હોય આજુ બાજુ એનું ધ્યાન વપરે જાય એટલે એને ચાલવામાં લાખ રૂપિયામાં એને સાેત હોય છે
હાજીી હાજીી વા છે
રીા ખુબ જરૂરી છે
પાછી લાગેને અમે શું કરતા હોય હવેના લોકોને પુરાના સોંગ ગમતા જ નથી ના આપણે શું પુરાનો સોંગ બહુ સરસ લાગે સાંભળવાની મજા
હા એકદમ સાચી વાત છે તમારી કેમકે એ સમયના છે
સાચી વાત
એ બધા સોંગ બહુ સારા હતા અત્યારે તો સોંગ જોઈયો તો આપણને એવું થ ત્યાં કોઈ સ્ટોન થોડુંને કવાય પણને તો એ સોંગ સાંભળીને પણ હસવું આવે કેઈ સહી જોોલી છે ભ આવું તો શૌ થોડું હતું હોય
હાચી વાત હૈ
અને અત્યારના વડા સઘ તો આપડે કદાચ ફેમિલી જોડે બેઠા હોય ને કોઈ વિડીયો ચાલુ થઈ ગું હોય તો આપડે એ લોકો જોડે જોઈ પણ નથી શકતા એ કઈ નિયમ મ્યારી ચાલ હોય
આપણે આપણે વાસ્તે મ્યુઝિક સોંગ બહુ સારું સારું કહેવાય ને આપણે માટે સારો છે મને તમારી સાથે આજ મ્યુઝિક મ્યુઝુિકની બાત કરવાની બહુ મજા આવી છે અને મને ગમ્યું બી છે મને શીખવા બી મળ્યું છે
હા મને પણ તમારી સાથેુઝિક વિશે વાત કરી પણ બધું જાણવા મળ્યું આપ મ્યુઝિકમાંને, હા લોક સંગી પણ બધું આવે છે, ઓકે સારું ચલો મળ ક